ના મજામાં છે. મજા માં જ. તમે કેમ છો?
હું પણ મજામાં છું. કરી રહ્યા છો.
બસ અમના પ્લાન કરીએ છે, એ કે અમને બેઠા છે, બધા ગેમ રમતા હોય છે. બધા પથ્થર રમતા હોય છે. છોકરાઓ લુડો રમતા હોય છે. અમ તો તોફાન કરે છે. અમ રાજા પડી ગઈ છે, ને એ તોફાન કરવાનું શ છે.
બરાબર.
બીજું તમે કો કયા ટોપિક ઉપર બાત કરી આવવાના છ. હમણાં
તો ચાલો આજે આપણેે બ્યુટી એટલે સૌંદર્ય વિશે વાત કરીએ.
ઠીક છે. સારું સારું ટોપિક તમે ચૂઝ કર્યો છે ઠીક છે. હવે તમે જો તમે બ્યુટ્યુબ પર જઓ તો તમે આ શું છે, કે ન કેટના બડા પ્રોડક્ટ નીકળી ગયા છે બધા શું છે, કે કઈ રીતેે કે કોઈને કહી દીધું છે, કે આ તમારે ફેસ ઉપર લગાવ આમ થઈ જાય છે તમે આમ સારું થઈ જાય છે. પછી, જો તમે તમે બના પ્રોડક્ટ બના કંપની જોઈને તમે કોઈ પ્રોડક્ટ યુઝ નથી કરવાનું હોય પછી, તને ખબર છે. ને ફેસ જો તો બહુ સેન્સિટિવ હોય છે. અમુક અમુક લોકોના ફેસ સેન્સટિવ હોય છે. અમુક લોકોના ફેસ ડ્રાય થાય છે. તો જેમ જેવી રીતે જેમને જે સૂટ કરવાનું હોય. આ પ્રોડક્ટ એમને યુઝ કરવા જોઈએ છે
હા, એ વાત તો તમે સાચી કીધી સોંદર્ય એટલે એ જીવનનો એક આપડો છે, ને મહત્વપૂર્ણ ભાગ છે. સૌંદર્ય માત્ર ચહેરાની સુંંદરતા જ સુધી નથી મર્યાદા નથી. પરંતુ, તે વ્યક્તિના વિચારો સ્વભાવ, વર્તન અને કાર્યોમાં પણ જોવા મળે છે. પ્રકૃતિનું સૌંદર્ય આપણને આનંદ અને શાંતિ આપે છે. અને લીલાછમ વૃક્ષો, રંગબેરંગી ફૂલો, વહેતી નદીઓ ઊંચા પર્વતો, અને સૂર્ય સૂર્યોદય, અને સૂર્યાસ્ત દૃશ્ય આપ પ્રાકૃતિનો અદભુત સૌંદર્ય અ ન ઉદાહરણ છે. જ્યારે, આપણે કુદરતીની વચ્ચે સમય પસાર કરીએ છીએ. ત્યારે, આપણું આખું મન પ્રસન્ન થઈ જાય છે.
આ તો તમે સાચી વાત કીધી છે. સૌંદર્યતા બહ સારી સારી રીતે તમે આપણા ફેસ તમે જો તમે કઈ જાઓ તમે સબસે પહેલા તમે આપને પોતાનું જોવો છો. મને કેવી રીતે માર ફેસ લાગે છે. મા ફેસ એવી રીતે જોઈએ છે. અને કયા હેર સાઈલ જોઈએ છે. તમે જો તમે સારી ડ્રેસ પહેરવી છે, નથી પહેરવી. તમે ડ્રેસ કઈ બી પહેરી લો. પછી તમારો ફેસ અગર ક્લીન ન હોય, તમારે સંદર સારું ન હોય પછી, તમને સારું ડ્રેસ બી સારું ન લાગે. તમે આ શું કરવાનું હો, તમે જોવો છો કે પછી મારે આ કરવું છે. ત્યારે, મારું ફેસ જો તો ક્લીન થઈ ગયું છે. આમ થઈ ગયું છે. બધી રીતે સારું લાગે છે. તો એ તમે પ્લાન કરો છો. એમ જ મારું કહેવાનું એમ જ છે, કે તમે જે બી પ્રોડક્ટ યુઝ કરો. આ બધી રીતે તમે સારી કંપનીના યુઝ કરો. અને સારી રીતે તમે એનું યુઝ કરવાનું પેટર્ન તમને આવડતું જોઈએ ત્યારે તમે આનુ પ્લાન કરો તમે આ જોવાજ પછી તમે એ યુઝ કરો.
હા એ વાત તો તમે સાચી કીધી. ચહેરાની સુંદરતા વ્યક્તિના વ્યક્તિત્વને પણ મહત્વ અ ભાગ છે. સુંદર અને તેજસ્વી ચહેરો વ્યક્તિમાં આત્મવિશ્વાસ પણ વધારે છે. અને ચહેરાની સુંદરતા માત્ર ગોરા રંગતી જ નથી. પરંતુ સ્વચ્છ તત્વ મીઠું સ્મિત ચમકતી આંખો અને સાર સારા સ્વભાવ પણ વધે છે. નિયમિત સ્વચ્છતા સંતુલિત આહાર અને પૂરતી ઊંક અને યોગ્ય કસરત ચહેરાને આકર્ષણ બનાવે છે. અને આજના સમયમાં તો ઘણા લોકો ચહેરાની સુંદરતા માટે વિવિધ અ પ્રકારના ઓપરેશનોને વધુ કરાવે છે. પરંતુ કુદરતી રી તે અ જે આપણી ત્વચા છે, એનો આપણે સંભાળ રાખવો જોઈએ. પ અને આપણે પ પ પહેલા તો પૂરતું પાણી પીવું જોઈએ, તાજા ફળો અને શાકભાજીયા ખાવા જોઈએ, અને તડકા થી આપણે બ ચવું જોવું જોઈએ. અને આપણે તણાવ થી દૂર રહેવું જોઈએ. ત ત્યારે ચહેરાની કુદરતી ચમક જાળવામાં મદદ કરે છે. ચહેરાની સુંદરતા વધારવામાં હકારાત્મક વિચારો અને ખુશ જ અ મિજાજ સ્વભાવ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આ તો તમે સારું કહો છો. આ તો બઉ જરૂરી છે. તમે જો તમે અગર ફ્રૂટ ખાતા હોય, તમે ગ્રીન વેજે ટેબલ ખાતા હોય. તો તમારા ફેસ ને એક અલગ ચમક સામને દેખે છે. અગર તમે જો તમે કાંઈ નથી ખાતો તમે ફ્રૂટ તમે સારું નથી લાગતો હોય તમે પા પાણી તમે પાણી વધારે ન પીતા હોય, તો તમને એક એનર્જેટિક તમારું ફેસ ઉપર ચમક ને દેખ દેખાવે. જોકે તમે અગર સારી રીતે પાણી પીવો તમે ડેલીનું પાણી થ્રી ચાર લીટર પાણી પીઓ તમે જો તમે કોઈ બીમારી નથી થવાની છે. તમારો ફેસ એકદમ ચમક ચમક થઈ જાય છે. તમે ડેલી ના સીઝનલ ફ્રૂટ ખાવો, તમે જો તમે ઓરેન્જ ખાવઓ તમે એપલ ખાવઓ જો તમે દૂર તરે દેખી જાય છે કે તમારો ફેસ કિતના ગ્લો કરે છે. તમે જો એ તમે કાંઈ ફ્રૂટ ન ખાવ તમારી ફેસ ઉપર બધી તમે બધા પહેચાની લેશે કે આ બધી વસ્તુ આ ખાતા નથી ક્લીન વેજીિટેબલ નથ થી ખાતા પછી તમારી બોડીમાં આ ચીઝની ઓછું થઈ જાય છે. તમે જો વિટામીન કમ થઈ જાય છે. સિઝનલ ફ્રૂટ હો તમારી આંખોની રોશની પર ઇફેક્ટ પડી જાય છે. તમારી આંખે વીક થઈ જાય છે. કેમ થાય છે? આ બધી વસ્તુ એમ જ થાય છે કે તમે કઈ આપ સીઝનલ ચીજો પર તમે ધ્યાન નથી આપતા. તમે જે તમને મળે તમે ખાઈ લેવો છો. તમે ફ્રૂટ નથી ખાતા. તમે ગ્રીન વેજીિટેબલ નથી ખાતા. તો એ બધી વસ્તુ બહું સારી કે નથી કેહેવાતી, કે તમે કઈ નથી કરતા તમારે ગ્રીન સબ્જી અને ફ્રૂટ ખાવા જોઈએ. આ બધી વસ્તુ થાય જીવન માં.
હા એ વાત તો તમે સાચી કીધી કે આપડણે ગ્રીન શાકભાજીઓ બધી ખાવા જોઈએ અને ચહેરાની સુંદરતા જાળવવા માટે આપણે નિયમિત સ્વચ્છતા પણ ખૂબ જાળવવી જરૂરી છે. દરરોજ ચહેરો સાફ કરવો જોઈએ. પૂરતું પાણી પીવો. પૌષ્ટિક આહાર લેવો. ફળો, લીલા શાકભાજીઓ અને પ્રોટીનયુક્ત ખોરાક વધારે ખાવો જોઈએ. અને આપણે ઊંઘ જે છે તે બી આપણે પૂરતી લેવી જોઈએ. જેનાથી ચહેરાની ચમક જાળવવામાં આપ આપ જેનાથી આપણા ચહેરાની ચમક જાળવી રહેશે. અને ઊંઘની અહ અગર આપણે ઊંઘ ઓછી લઈએ છીએ, કા તો આપ આપણને ઊંઘ ઓછી મળે છે, આપણા શરીરના હિસાબે તો આપણી આંખો નીચે કાળા કાળા ડાર્ક સર્કલ્સ પણ થઈ જાય છે. જેને ગુજરાતીમાં કાળા કુંડાળા પણ ક કહે છે.
હા તો તમે સાચું કહો છો. હવે આપને તમે ડાર્ક સર્કલ જો તમે ડાર્ક સર્કલ બધ કાફી કેવી રીતે તમે બધા લોકોને ડાર્ક સર્કલ થાય જ છે. આ રીતે શું છે બધા વર્કિંગ હોય અને એમને આખી નીંદ ઊંઘ ન મિલે જેમને ઊંઘ ન મિલે અને હેલ્થ સારી ન હોય. એમને લાગે ક્યારે બી કામ કરને લાગે મને ઊંઘ આવે છે, મને એ પૂરી નથી થવાતી. એમાં તો એમની મિસ્ટેક નથી. કે વર્કિંગ બધા વર્કિંગ હોય એમને કામ પણ બી હોય, ઘરમાં છોકરા હોય, અને સાથે એને ભણવાનું હોય, બધી રીતે બધાનું ધ્યાન રાખવાનું હોય, તો એ લેડીઝ શું છે, પોતાનું ધ્યાન ન રખી શકે. કેમ પોતાના માટે તો ટાઈમ નીકાળવું જ જોઈએ છે. હ હમણા હું બી એમ જ કરું છું. પોતાના માટે ટાઈમ નીકાલુ છું. હવે મને હું સોચું છું કે અ યોગા કરું. આ બધી વસ્તુ કરું. આ મારે કરવી જોઈએ છે. કે યોગા એક બેસ્ટ છે તમારી સેહત નું બહ સારું રહે. તમારી ફેસ એમે ગ્લો કરે તમે કઈ એક્સરસાઇઝ કરો તમારી ફેસ ઉપર ગ્લો અલગ ચમકી જાય છે. તમા તમે કાઈ બી ડ્રેસ બ તમે અલગ દેખે છે, તમાર બોડી ફિટ છે. અગર તમે યોગા ન કરો, તમે વેજીિટેબલ ફ્રૂટ ન ખાવ, તમે ટાઈમ સે ખાવાનું ન ખાવ. તમે એમાં ચાલી દો. પછી તમારી હેલ્થ નથી સારી રહેવાની. તમે કઈ ના કઈ બીમારી થઈ જ જાય છે.
હા એ વા તો તમે સાચી કહી. અને આજના યુગમાં લોકો ચહેરાની સુંદરતા વધારવા માટે કેટલાક પ્રકારના આમ પ્રસાધનો અને સારવાર સારવારો ઉપયોગ કરે છે. બધી ઓલી બધી અ પ્લાસ્ટિક સર્જરી સર્જરી કરાવે છે. પરંતુ જે કુદરતી સૌંદર્ય છે, એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિયમિત કસરત યોગ અને ધ્યાન દ્વારા આપણે શરીર અને મન બંનેને સ્વસ્થ રાખી શકીએ છે. જેની અસર ચહેરા પર પણ જોવા મળે છે.
આ તમે સાચી વાત કીજે આ તો છે જ. બધાને પોતાની સેહતનું અને પોતાની ફેસનું બધું ધન રાખવું જોઈએ. તમે જો તમે બધા લોકો શું કરે છે. કઈ કઈ અમુક અમુક લોકો ખીરા લે ખીરા નું પેસ્ટ બનાવીએ અને ફેસ આંખો ઉપર રાખીએ કોઈ ખીરાનું પીસી સે તમાર આંખોમાં ઠંડક થઈ જ જાય છે તમે જો અમારે મારી સાસુમાં છે શું કરે છે, આ ઓરેન્જ નું છીલકા લે અને શું કરે એને સુખાવે તડકોમેં સુખાવીને પછી એને પીસી નાખે પછી એનું એક પેસ્ટ બનાવીને નાખીને સુખાય તમે એને ફેસ ઉપર લગાવતા ઓરેન્જ ના તમે એનું કઈ કઈ બનાવી શકો છો ફેસ ઉપર તમારી ફેસ ઉપર એક હજી ગ્લો આવી જશે ગ્રીન ની છે ગ્રીનની તમે એક એબોકાડો તમે બાકી બઉુ બધી વસ્તુ છે તમે લેવાના એલોવેરા છે એટલે તમે ફેસ ઉપર લગાવો તો તમારી ફેસ ઉપર એક અલગ ચમક દીખી જાય છે. આમને તો આ બધી વસ્તુમાં એમ જ શે કે તમે કઈ બી ચીજ યુઝ કરો પણ તમે કેમિકલ જોઈને તમે યુઝ કરવાનો છે તમે ઓરિજિનલ ચીજો યુઝ કરો વાપરો તો તમારી સ્કીિન બઉ સોફ્ટ અને શાઈની થઈ જાય છે પછી તમે કેમિકલ વસ્તુ યુઝ કરો તમારી ફેસ પર ત્યારે તો તમારી ચમક રહેશે પાછું તમે કયા થોડા દિવસ પછી તમારા ફેસમાં ચમક ઉતરી જાય છે.
હા, એ તો તમે સાચી વાત કીધી કે આપણે કેમિકલ વાળી વસ તું યુઝ ના કરવી જોયે. જેમ બને એમ ઓર્ગેનિક વસ્તુ કા તા પછી આપણા જેરે ઘરેલુ ઉપાયો છે તે આપણે કરવા જોઈએ અગર કેમિકલવાળી વસ્તુ અગર આપણે આપણા ફેસ પર ચહેરા પર લગાવીએ તો એમાં મે બી આપણને એકને થઈ શકે છે કોઈ સ્કીન ડિઝિઝ હશે તે પણ થઈ શકે છે તો આપણે એની બહુ આમ કાળજી રાખવી જોઈએ કારણ કે સ્કીિન આપણી એકદમ આમ સેન્સિટિવ હોય છે.
એમસ થાય છે પછી છોકરાઓને બહુ એમસ થાય છે. છોકરાઓ તમે કઈ ભી કેમિકલ શું છે તમે કોઈ ક્રીમ આજકાલ છોકરાઓ શું છે મમમાં ની ક્રીમ રાખી હોય છે બધાની આ પોતે લે અને પોતે લગાવી લે છે પણ છોકરાઓની સ્કીિન એટલી સેન્સિટિવ હોય છે કે તમે એને ન વાપરો તો સારું. છોકરા તમે એક મિલ્કી પ્રોડક્ટ છે જે એમની કંપની ન છોકરાઓ માટે આપ્યું છે આ યુઝ કરવાના હોય તમે પેલો ફોર્ટી એસપીએફ આ બધી જ વસ્તુ તમે યુઝ કરો તો છોરાઓની સ્કીિન સારી નો રહે એ જાય છોકરાઓની સોફ્ટ સ્કીિન સારી લાગે છે એ ઓટોમેટિકલી સોફ્ટ ચીજ એને યુઝ કરવાની હોય.
હા, એ વાત તો તમે સાચી કહી.
ચલો ઠીક છે. જય શ્રી કૃષ્ણ પાછું મળીએ છીએ.